હલો કેમ છો.
હા કેમ છો.
બસ કેમ છો.
બસ મજામાં જોવ નહી આ આજે તો વેકેશન પડ્યું છે, ઘરે આવ્યા છે, તો તમને તો ખબર જ છે, કે આપડે તો ગુજરાતીઓમાં તો કેટલું ભર્યું હોય દાળ શાક રોટી ફરસાણ ને મિસ્ટાણ બધું જ વસ્તુ જોઈએ તો કચોરી બનાવાની હતી તો ગઈ કલે સાંજથી જ કચોરીનો સાંજો કરીને મૂકેલો હવે કચોરી આજે સવારે થોડી ભરીને પછી ગરમ ગરમ જ જોઈએ ને વેળવી બનાવી લે વેળવીમાં બી હવે સાંજો કરીને બંને રાખી મૂકેલો કાલે સાંજ ન જ બને તૈયારી કરેલી એટલે થોડો ચૂથાળો તો થયો. ને કિચનમાં બી થોડી વાર લાગે.
એટલે આપડે ગુજરાતી લોકોમાં ખાવાનો ચસ્કો વધારે
બધી વાનગીઓ બી જાત જાત ની એટલે બનાવતા બી વાર લાગે ને બધું જ એ ખાય શું કેવું. કર્યું તમે શું બનાવી આજે
હા તમારું કેવું તો બરાબર જ છે, મારે પણ એવું જ આ રજા ચાલે છે, એટલે છોકરાઓની ફરમાઈશ પડતી જ નથી પાસ્તા બનાવી આપો પીઝા બનાવી આપો એટલે સવરથી ઉઠે એટલે આપડા ઘરે દાદા દાદી હોય. એમના માટે તો ને એવું જ બનાવવું પડે એ લોકો તો પીઝા પાસ્તા ખાતા જ નથી એટલે એ બનાવ્યા પછી આ છોકરાઓને ફરમાઈશ હતી એટલે પીઝા ને એવું બધું બનાવ એમાં આખો દિવસ નીકળી ગયો હવે આ બપોર થઈ ગયા એટલે હવે બપોર ની તે હવે સાંજની તૈયારી કરવાની એટલે આવું ચાલ્યા જ કરે હવે પરમ દિવસે પણ આવેલા હતા એટલે એ લોકો માટે ખાવાનું બનાવ્યું તો એના માટે. અ વડા ને બધું ઈડલી ને એટલે એમની સાથે કઈ મીઠું જોઈ એટલે ગુલાબ બનાવ્યા એટલે એમાં બધું ગુલાબજંબુ બનાવવામાં લાગે. તો ચાસની બાજુ કરવા બેઠ થી અને એક બાજુ ત્યાં ગુલાબજાંબુનો માવો તૈયાર કરી ને એ એએ તૈયાર કરીને, તળીને પછી એ નાખ ખી દીધા અને આ આપણા ગુજરાતીઓ તો એવા છે કે, ખાવાનો ચસ્કો એટલો કે વાત ન પૂછો, ગમે ત્યાં આપણેે જઈએ તેઈએ ગુજરાતી વાનગી જે ફેમસ હોય, તે તો ખાવાના છે આપણે. આપણેે અહિયાંથી આપણા વલસાડમાં જ જોઈએ તો, આપડા વલસાડમાં આપણે જઈએ તો, આપણે ખબર કે ખમણ એટલા ફેમસ એટલે, આપણે ખમણ ખાવાના એટલે આવી રીતના મહેમાન પણ આવેલા હતા, તો એ લોકોને પણ ખાવું હતું. આવી રીતના ખમણ ખમણી તો ખમણી ની તૈયારી ફરી બીજા દિવસે નાસ્તા માટે અને દાળ બોળીને પછી, બાઈફી ને એનું પછી, ખમણની થાળી તૈયાર કરી. અને પછી ખમણી બનાવી. એટલે દિવસ તો આખો એમાં જ નીકળી ગયો. હવે સાંજની તૈયારી. સાંજે શું બનાવવાનું? એનું ચાલ્યા કરે એમ. એટલે આ રીતે ધીરે ધીરે આખો દિવસ નીકળી જાય. રસોઈમાં અને મેમાન આવે એટલે, મેમાન માટે ખાવાનું બનાવાનું ને એ રીતે, શું કેવું તમારું?
સાચી વાત છે. આપડે તો રસોડા માંથી જ ઊંચા નથી આવતા. પ્લસ હવે હમણાં સિઝન તો બધી આપડી ભરવાની ચાલે છે. એટલે મસાલા કસાલા બી કરો, પ્લસ હવે હમણાં તો, એવું ને કે વેફરની વેફર પાડવાની છૂંદો કરવાની, અથાણા કરવાની, આ બધી જ વસ્તુઓ આપડા ગુજરાતીઓમાં તો ફેમસ રહી છે. કે ભાઈ, દર વર્ષે ચક પેલી બટ બટાકાની વેફર તો પાડવાની જ. પ્લસ સાબુદાણા ને બટાકાની સેવ પાડવાની. કાલે પછી આ લોકોનું બધું પતાવીને, રાતના અમે લોકો એ બટાકાની દસ કિલો બટાકા લાવીને એ બધું કર્યું. એટલે સાથે બેન હતા. એટલે થોડું છોકરાઓ સાથે થોડું મળીને અમે રાતના વેફર પાડી નાખી. ને આજે સવારે આ વેફણ નું કામ પતાવ્યું. કે વેફણ એ કરી, હવે થોડી સેવ બાકી હતી તો, પછી મેં કીધું હવે સાંજે તો નહી થાય તડકો નહી આવે એટલે મેં કુ કાલે સવારે લઈસું. એટલે સાથે બેન આવ્યા છે. એટલે એમની ને મારી એમ કરીને બનેઉ હં તો પતિ, થઈ જાય એમ. એટલે આ એક સિઝન આ બધી ભરવાની સિઝનમાં આજ બધું ચાલતું હોય ને, મસાલા તો બેન સુરત થી જ લઈને આવ્યા છે. મારી મરચાંની ભૂકી ને ધણાજીરું અને હળદર ને એ બધું બેન સુરત થી જ લઈ આવ્યા છે. ત્યાં દુકાન સરસ છે. વળી અથાણું કે છેક હમણાં કેરી છે ને, બજારમાં બહુ દેખાતી નથી. રાજાપુરી પણ એક જ ઠેકાણે થી કંઈક લઈ આવ્યા મારા સાસુ, તો મને કૈ તડકા તડકો પડે છે ને તો, તડકા છાયાનો છૂંદો કરી નાખો, એટલે બેન ભી થોડા લેતા જાય, પણ મેં કુ બેન તો માણ દસ દિવસ રહેશે, એટલામાં થોડું થાય તો તડકો ફૂલ પડે છે. એટલે અમે ખબર નહી. તો હવે, આજે એનું તૈયારી કરવાની છે. અને મેકુ લાવ જરાક બપોરે કિચન માંથી પરરવારી. આ જરાક રાન મે કુ લાવ તમને કોલ કરું. ને પછી મેં કીધું એ ચારેક એક વાગે લઈને બેસું. તો પછી કાલે સવારે ધાબે ચડવાય એમ, એમ કરી એટલે આ બધું ગુજરાતી લોકોનું તો ખાવાનું જ એવું છે ને, કે ભાઈ બધા ચટાકા વાળું ખાવાનું. તેમાં વરી છોકરાઓ ને પાછી તમે કે તેમ અવર નવર જુદી બધી વાનગી જોઈ. હવે આજે પાછી પીઝા નો પ્રોગ્રામ છે સાંજે. તમે કીધુ બહાર જઈને ખાઈ આવીએ પીઝા. પણ મારા સાસુ કે, બહાર તમે આટલા બધાને લઈને જશો તો ખર્ચો કેટલો થશે? એમ એમની વાત બી સાચી છે. કે ઘરના પીઝા એ ઘર ના, ને બહાર ના એ બહાર ના. તો પછી મેં કીધું ચાલો હવે ઘરના પીઝા બનાવીએ તો સારું. પડે. મેં કીધું કે એટલે એ બધું વેજીિટેબલ્સ લાવી છું. ને કટ કરું છું. તો મેં કીધું લાવો એ બી પતાવું બધું સાથે સાથે બધું આજ બધું ચાલ્યા કરે છે, શું કેવું તમે શું કરો?
હા હા! અમારે પણ યોજાસન જે અ તે આ રીતે ઢોસા બનાવવાના છે તો સાનુ બધું તૈયારી કરવાની. અને હમણા અમે પણ આ બે ફર ને એવું બધું આવા બનાવાની છે. તો વેફર માટે એ બટાકા લઈ આવેલા. તો આ બટાકા ને એવુ બધુ છીણીને તૈયારી કરીએ છીએ. પછી વચ્ચે હમણાં પેલા જ અઠવાડયે ચકરી બનાવી. તો ચકરી માં તો એટલી મહેનત કરવાની, એક બાજુ સાબુદાણા બોરેલા, એક બાજુ બટાકા બાઈફા, ને એનું બધું ઝીણું ઝીણું કર્યું. ને પછી એની આવી બધી ચકરી બનાઈવી. એક તો તડકો એટલો લાગે કે વાત નહી પૂછો, માથા પર તડકો લાગે ને આ બધું કરવાનું, એટલું કંટાળી જવાય કે વાત નહી. તો આવી રીતના ચકરી તો બનાવી પણ એટલું મહેનત કરવી પડે. એજ રીતે આ બટાકાની બેફર માં પણ એટલી મહેનત કરવી આપણે રાત ના પાડે પછી સવારે સુકવવા જોવાનો અને તડકો એટલો લાગે કે વાત નઈ. એટલે આ રીતે પાયડી ને હવે આ ભરવાના ઘઉં ભરવાની આવી ગયા હવે એટલે હવે આ ઘઉં ભરવાના એટલે એમાં લાગી જવાનું દિવેલ નાખી કે ઘઉં ભરવાના પાછા, અનાજ ભરવાનું આવી ગયું, દાળ ભરવાની છે એટલે એ બધા કામ, એટલે કામ તો પતે જ નહી વાત જ નિ પૂછું ને હવે કેરી આવી ગઈ પ પામચી કેરી આવી ગઈ તો પાણીચું બનાવવાનું છે, એટલે બધું આવ્યા જ કરે એટલે ધીરે ધીરે આ બધું ધીરે ધીરે કર્યા કરે છે, એક બે દિવસ અનાજ ભરીએ એક બે દિવસ આ અથાણા પાપડમાં લાગીએ તો આખો દિવસ તો આમાં જ નીકળી જાય છે, ને વળી પાછું અમારું તો થઈ ગયું પણ અ વ ફેફર બનાવની છોકરાઓને તો વેફાર એટલી ભાવ કે વાત નહી પૂછે, એટલે બનાવે તેટલી જ ઓછી છે, એટલે હમણાં બનાવી હતી હવે પાછી થોડા દિવસ પછી પાછી પાંચ છ કિલોની બનાવાની છે. એટલે, ઉપર એક તો તડકો એટલો લાગે કે કે માથું દુખી જાય આપડું તો, એ પણ શું કરે કરવું તો પડે જ કે નહી, અને આ છોકરાઓનું પાછું ખાવાનું બનાવવાનું એટલે આખો દિવસ તેમાં જ નીકળી જાય છે, અને માછા મરી મસાલા ભરવાનાજ અત બધા હળદ, ધણાજીીરું અ ટલે એ બધું લેવા જવું પડશે, અને પાછું કઠોળ પણ જોવા પડે કે કઠોળ બી બધા તે અંદર કિલ્લા નથી આવી ગેલા એટલે બધું બી તડકે મૂકવાનું મૂકવા પડશે અને ઘઉં ને બધું પણ ચાળીને હવે ભરવા પડશે, હવે આ ઉનાળો આવી ગયો, માર્ચ આવી ગયો એટલે ઘઉં ને એ બધી સીઝન આવી ગઈ, ઘઉં ને ચોખા ભરવાની સીઝન આવી ગઈ એટલે ઘઉં ને ચોખા ભરવા પડશે. અને બીજું બધું આ અથાણા, પાપડ તો બનાવાના જ છે એટલે થોડું થોડું ચાલ્યા કરે. ટે હમણાં પાપડ માટે તો મેં અમારા અહિયાં બનાવી છે તેમને જ કીધું પાપડ માં તો એટલી મહેનત કરવી પડે, છૂનવાનું ને પછી વણવાના ને પછી પાળા તડકે સુકવવાના, એટલે એટલી બધી ને એખલા હતા તો આપડાથી થાય જ નિ કોઈ આપણી સાથે બે ત્રણ જણ હોય તો એ બધું થાય, બાકી તો એકલાથે આ બધું કામ કરવાનું આપડાથી થાકી જવાય આ એ રીતે પાપડમાં બી એવું જ અને પાપડીમાં પણ એવું જ આ ખીચ્યું બનાવવાનું, ને એને બાફવાનું, ને એને પાછું છૂંદવાનું ને પછ છું એને વણવાની ને પછી, પાછળ એને તડકે સુકવવા પડે એટલે આ બધી બો મહેનત કરવી પડે એક તો, એટલે આજકાલના જમાનામાં તો પાછું તૈયાર મળે તો એ જ લાવીને ખાય મૂકવાનું, પણ મારા ઘરે પણ દાદા દાદી છે તો એ લોકોનું કેવું તો એવું જ કે ઘરનું બનાવે તો સારું, બહારનું તો ખાય એના કરતા ઘરે બનાવેલું સારું, એ પણ એમને કોણ કેહે કે કોઈ મહેનત કરવા વાળું સાથે હોય તો આપણાથી તરત થઈ જાય બાકી તો એકલા હાથે તો આટલું બધું કામ ની થાય. એટલું એજ કરવાનું એવું નથી ખાલી ઘરનું જ ઘરના ઘરની રસોઈ પણ કરવી પડે, એટલે મેં તો એવું જ કીધું કે આવું બધું બહાર મળે તો બહારનું લઈ આવવાનું, આ ઠીક છે કે અથાણું ને બીજું બધું વેફર એું બધું ઘરે બનાવી પણ આ પાપડ, પાપડીમાં મહેનત એટલી બધી કે વાત ના પૂછો, એટલે બહાર થી લાવીને જ ખાઈ લેવાનું એજ સારું, કેમ કે મહેનત કરવી પડે અને આ છોકરાઓ સાથે સમય કાઢવો એ થોડો મુશ્કેલ છે, એટલે આ રી તે કેમ કે પછી એ પાપડ પાપડી પર લાગીએ તો રસોઈની તૈયારી રહી જાય, એટલે બધું જ જોવાનું એટલે પાપડ પાપડી કરીએ કે રસોઈ કરીએ એ પેલા રસોઈ કરવી જો પડે કેમ કે બપોરે એટલે ટાઈમ થઈ જાય લોકો ન ખાવાનો. બરાબર ને
સાચી વાત છે, સાચી વાત છે આ બધી જ વાત કારમ કે આપડે જો પાપડ પાપડી કરવા બેસીએ ને તો એમાં બઉ ટાઈમ જતો રહી ને પ્લસ આ લોકોનો ખાવાનો ટાઈમ પણ આપણે સાચવવાનો એટલે શું કરીએ હવે બધું જ છે હવે પણ હવે આ સિઝન બી ભરવાની છે એટલે આપડે એમાં બી થોડું ધ્યાન તો રાખવું જ પડે ને. ચાલો તો, બતાવો થોડું કામ બાકી એછ હવે, ચાલો. આવજો.